હલો ઉમર મજા તમે
બસ હું પણ મજામાં છું. બાકી તમારે અત્યારે શું ચાલી રહ્યું છે?
અત્યારે આ એજ્યુકેશન શું કહેવાય. હલો!
હ, હું તો કઈ નહીિ આ જો. હા ફિ બેઠી
બેઠી હતી ફ્રી અત્યારે મુવી જોઉં છું, પછી બુક રીડ કરું.
અચ્છા અચ્છા, તો તમને અ મૂવી જોવું વધારે, ગમે કે પુસ્તકો વાંચવા?
મને, મને મૂવી જોવા જોવું વધારે ગમે પણ બુક્સ રીડ કરવી પણ એ ગમે
હા. અચ્છા, મને તો. મને બંને મ બંને ગમે છે. પણ વધારે મને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ છે. અને અને મૂવી જોવી પણ ગમે છે. સારી ફિલ્મ હો એ એટલે મનોરંજન પણ આપણું સારું થઈ જાય. અને ઘણી નવીવી વાતો પણ આપ આપણને જાણવા મળે છે, અને પુસ્તકો હું ત્યારે વાંચું છું જય્યારે હું એકાંતમાં બેઠા હોય, કઈ ટ્રાવેલિંગ કરતા હોય કે આમ તેમ કઈ જાણવું હોય નવું તો પુસ્તકો વાંચવાનું પ્રિફર કરું છું.
હમ, સાચી વાત છે. મવીમાં ભી અત્યારે કેટલું, હલો! આવ છે. વોઇસ. મૂવીમાંથી અત્યારે કેટલું સરસ આપણે પુસ્તકો એ પુસ્તકો રીડ કરવામાં જેવું કોઈ હોય એને ન ગમતું હોય, તો ત્યારે મૂવીમાં ભી પુસ્તકોની સ્ટોરી અવેલેબલ છે, ઘણી જગ્યાએ. શોર્ટ ફિલ્મ છે, આખું તો આપડે જોઈ બી શકીએ ક્યાંથી રીડ કરવાને જ
હા સાચું કીધું મેં બહુ વર્ષો પેલા ટુ સ્ટેટની બુક રીડ કરી દીધી હતી. અને પછી એ વરસભર પછી કે દોઢ વરસ પછી એ પિક્ચર બનીને આઈવી.
હા, કેતન ભગત ની ને બોલ સરસ છે. હા, હા બહ સરસ છે. ચેતનની મે ભી એ બ રીડ કરેલી છે. મે ભી રીડ કરેલી છે. બો સરસ છે. તો બીજી એ ઓછડી થી બો સરસ આવે છે મેં ઘણી બુક તેની રીડ કરેલી છે.
હા સાચું કીધું તમે અને જો આપડે એવી બ તો બધી બુકો મતલબ આ તો ઠીક છે મૂવીની હતી પણ બીજી બધી આપણી બુકો પણ વાંચીએ ને તો આપણી જે કલ્પના શક્તિ હોય ને એ કેટલી વધી જાય છે અને આપણને જ્ઞાન પણ એનાથી વધારે મળે છે.
સાચી વાત છે જ્ઞાન મળે છે નવું નવું કઈક કઈક જાણવા મળે છે. પણ બુક્સમાં એક ટેકની થોડીક હોય છે કેટલા પ્ર કારની બુક્સ હોય છે જનરલ નોલેજ થી લઈને પ્રેમ ક ગાથાઓ પછી
હ હા.
બધ પ્રકારની બુક અત્યારે મળે રીડ કરવા માટે હોવેલ્સ જોઈ છે.
હમ્મ હમ્મ પરંતુ જો ને આ જકાલના બધું હોય છે પણ છો ને આજકાલના જે લોકો પાસે છે ને સમય જ ઓછો હોય છે એટલે એ લોકો બે ત્રણ કલાકમાં મૂવી જોઈ અ જોઈ લે છે અને હલો.
હલો હા હા એટલે બે ત્રણ કલાકમાં જ મવી હા મું વી એ લોકો જોઈ લે છે. જયારે આખું પુસ્ત તક વાંચવામાં ઘણા દિવસો લાગી જાય છે અને આપણે જે મૂવી ની વાત કરી પેલા એ બુક વાંચતા મને મહિનો જેવો ગયો તો પૂરી બુક વાંચતા વાંતા મહિનાના અંદર મતલબ મેં વાચી દીધી પણ મૂવી ત્રણ કલાકમાં પૂરી થઈ ગઈ અને ત્રણ કલાકમાં સ્ટોરી બતાવી પણ દીધી. તો એવું ફર એમાં પુસ્તકમાં ડિટેલિંગ હોય છે બધું જ એના અંદર હોય છે જે મૂવીમાં એ લોકો નથી મૂકી શકતા. અને પુસ્તક વાંચવાતી છે ને આપણ મા હા આપણને ધીરજ અને એકાગ્રતા વધે આપડણે કેવલું શાંતિ થી એને વાંચીએ એક મન લગાડીને એક એક અક્ષર આપણે એનો વાંચીએ. તો એનાથી આપણું એકાગ્રતા પણ વધે છે. અને એ ઉપરાંત છે ને અ જે જે કઈ એના અંદર પાત્રો હોય ને કે શું શું ઘટના એના અંદર ચાલતી હોય છે એ બધા આપણેે છે ને કલ્પના આપણા અંદર ચાલતી જ હોય છે એમ એટલે આપણે પોતાની રીતે એ બનાવી શકીએ.
ચી વાત છે આપડણે એ પોતાની રીતે બનાવી શકીએ. અને જેમ આપડે પુસ્તક રીડ કર તા જય ને એમ છે ને આપ ઉત્સુકતા વધે કે હવે આગળ શું આવશે, આગળ શું આવશે, આપણે ની તીવ્રતા વધે, એનાય-એનાય ગમે છે ને આપણે પુસ્તક જલ્દી એમ કે હું જલ્દી પૂરું કરી લઉં, ક્યારે પૂરું થશે એમ વ વાંચવાની મજા આવે જાય, તબ તમે જેમ કીધું ને કે તમે એક મહિને એ પુસ્તક પૂરું કરી તો મે સેમ વન વીક માં છે ને તે પુસ્તક પૂરું કરેલું તું, કારણ કે આપડે શું હોય કોલેજ કે સ્કૂલમાં સ્ટડી કરતા હોય તો ત્યાં લાઈબ્રેરી માંથી આપણે રીડ કરવા માટે લીધું હોય. તો એ પાછ અહ વન વીક માં આપણે તેને જમા કરાવવું પડે છે, એવા રૂલ્સ જોય બધા, મે વન વીક માં તેને પૂરું કરી દીધું તું, બહું સરસ પુસ્તક છે. હમ્મ.
તને શોખ હતો ને એટલે મારો ભાઈ આવી બે ત્રણ બુક્સ મારા માટે લઈ આવેલો, તો હું મારા ફ્રી સમયમાં તમે કેઉ ટ્રાવેલિંગ કરું કે એકલી બેઠી હોય એકાંતમાં, કે કોઈ ડિસ્ટર્બ ના કરે ત્યારે હું મસ્ત એ વાંચતી, અને જેમ એ વાંચતી કેઈને મને ઇન્ટરસ્ટ જાગતો ગયો, તો કામ વામ જેમ પતે એટલે તેમ ફટાફટ એ બુક લઈને વાંચવા બેસી જત તી મે તો આમ સ અને એ બધી સ્ટોરી એ આ આપણા મનમાં પોતે આપણે ક્રિએટ કરી દઈએ, અને એક તરફ આપણે મૂવીમાં જોઈએ ને તો એ બધા જે સીન ચાલતા હોય, મ્યુઝિક ચાલતું હોય, ને હીરો હિરોઈન માં દેખાતા હોય એના કારણે છે ને વાત એ જે સ્ટોરી હોય છે ને, એ એકદમ રિયલ લાગવા માંડી જાય આપ પણને.
સાચી વાત છે. રિયલ લાગવા માંડી કે તો મજા આવે છે આપને એવું જો અને જેમ આપણે અહ શું કેવાય અહ પુસ્તક વાંચતા હોય ને એમાં આપણેે કોઈ સ્ક્રીન ની કે જરૂર નથી હોત તી આપણા મગજ માં આપોઆપ બની જાય છે, ને જે સીન એમાં લખેલા હોય છે ને આપને આપોઆપ દેખ ખાય છે કે નહી આમ નઈને આમથી થયું. શું આપડે શું કેવાય? કાલ્પનિક દ્રશ્યો અહ જોઈ શક
હા મતલબ આપણે આપણી જાતની સ કલ્ કલ્પના કરીને સ્ટોરી બનાવી દીએ ત્યાં.
હમ્મ.
હમ્મ અને પુસ્તકો વાંચવા તે સે ને આપણી ભાષા પણ સુધરે છે, અને નવા-નવા શબ્દો પણ આપણને શીખવા મળે છે. અને અહ હા આની તરફ બી જું જોઈએ મુવી નું તો મુવી જોવાતી પણ છે ને વિવિધ સંસ્કૃતિઓ અને દેશો વિશે આપણને જાણકારી મળે છે આવી કેટલી બધી પિક્ચરો જે આપણા દેશો પર બનેલી છે આપણને ખબર પણ નથી કે આવો આપણે મૂવી થી આપણને બધું વસ્તુ એ મતલબ જાણવા મળે છે.
સાચી વાત છે ઘણું આપને જાણવા મળે છે અત્યારે તો ભારતમાં કેટલા સરસ મ મૂવી પિક્ચરો આપને બતાવવામાં આવે છે. કે રામ ભગવાન ઉપર હોય છે આપડા જે ગોડ છે એના ઉપરની સ્ટોરી હોય છે આપડા કલ્ચર વિશે હોય છે. જ્યાં અલગ અલગ ટોપિક ઉપર છે ને આપને મૂવી બતાવવામાં આવે છે તો ખુબ આ મજા આવે છે ત્ર તણ કલાકનુ પિ કચર કેમ પૂરું થઈ જાય એમ જ થાય કે એક કલાક કે અડધી કલાકમાં પૂરું થઈ
હા સાચું કીધું અને મને તો આવી બધી કો કોમેડી હોય છે એક્શન હોય છે જેવી આપણે ઐતિહાસિક અને આજે દેશભક્તિની ફિલ્મો હોય છે ને એ જોવાની મને તો બોવ જ ગમે છે. અને આ અને બીજી વાત આ કે ચાર થી આપણું આ આ મોબાઈલ આવી ગયું છે અ ત્યાંથી તમને નથી લાગતું કે લોકો ટીવી જોવાનું અને મુવી જોવાનું ઓછું કરી દીધું છે હવે તો આજો ને ટીટી પ્લેટફોર્મ આવ્યા પછી લોકોનું આના પર વધારે ધ્યાન જાય છે હવે તો લોકો અ વા ચવાનું પણ બોવ ઓછું કરી દીધું છે. કારણ કે મૂવી અ જોવી સરળ અને ઝડપ થી એ મનોરંજન મળી જાય બે ત્રણ કલાક માં પૂરું એટલે અવે લોકો વાંચવાનું ઓ છું કરી દીધું છે.
સાચી વાત છે ઓછું કરી દીધું છે વાંચવાનું
હા હા પછતાંય અમુક લો કો હોય જ અને પુસ્તકાલયમાં જઈને પુસ્તકો વાંચવાનું આજે પણ એ લોકો પસંદ કરતા હોય છે.
હોય છે સાચી વાત છે કરતા હોય છે અને કરવું બી જોઈએ.
હા તો હું એજ કહું છું કે હું તો અ આખા દિવસમાં વધારે નહીં પણ એક કલાક જેવું તો અ સમય કાઢીને પુસ્તક કોઈ પણ પુસ્તકો એ વાંચી જ લઉં છું પેલા તો ખબર ન્યુઝપેપર આવતા ઘરે તો હું તો પુરો ન્યૂઝપેપર પણ વાંચી લેતી
સાચી વાત છે વા ચું તો છે ને જીવન માટે ખૂબ અગ ગતયનુ અને જરૂરી છે થોડું તો રીડિંગ અદધી કલાક દિવસમાં અધી કલાક એટલીસ્ટ આપડે કઈક તો વાચવું જ જોઈએ જેનાથી છે ને આપણું મગજ એકટીવ રહે એક એને નવું જાણવા મળે એટલા માટે.
વિચાર ની શક્તિઓ છે ને ઈ પણ વધે છે. અને અને અમુક એવી મુ હોય છે ને કે મવી ની વાત કરું તો એનાથી છે ને હમણા સ્ટ્રેસ પણ ઓછો થાય છે. પરિવાર સાથે બે કોઈ મુવી જોઈએને જેમ કે કોમેડી છે કે કોઈ સારી તો આપણો કેવો સ્ટ્રેસ પણ એનાથી ઓછો થઈ જાય છે અને સમય પણ સારો નીકળી જાય છે.
હમ સાચી વાત છે સમય થી સારો નીકળી જાય છે.
હા એટલે વિદ્યાર્થીઓ માટે છે ને પુસ્તકો ખુબ જ ઉપયોગી છે કારણ કે તે અભ્યાસ માં પણ એ લોકોને કેટલો મદદરૂપ થાય છે ને એમને ટેવ પડી જાય વાંચવાની તો એ લોકો લોકોને ભણતર માં પણ સારો
હા સાચી વાત છે એ લોકોને ભણતર મા સારુંટેવું પડી જાય તો ભણવાની બુ અને બોર થાય એ ઘરે એ લોકો રીડ કરી
હા પણ હવે તો જોવઓ ને પિક્ચરો પણ હવે તો કેટલી બધી પિક્ચરો છે. જે એજ્યુકેશન અને આના પર વાતો સીખ દખા એવી બની ગઈ છે.
હા સાચી વાત છે ઘણી લ મુવી છે તે ધુરંધર એ આપણા દેશ વિશે કેટલું બધું તું સરસ તો આપને ઇન્ફોર્મેશન મળી જાય કોઈ જાણીને પઈ જાય કે આપને રો ખબર ભી નથી કે આપડા આર્મી ના જે એ છે અમે જવાન એ લોકો બીજા દેશ માં આટલી કઠીના સહન કરીને આપડી દેશની સુરક્ષા કરે છે એમ.
હા હા એ તો હું તમને કીધું ને એટલે જ તો કે અમુક મૂવી માંથી પણ આપણને આપણા દેશના વિશે કેટલું બધું જાણવાનું મળે છે. અને અ ત્યાં એ જોઈને જ આપણને ખબર પડે છે કે આપણના ત્યાંના સૈનિક છે એ એટલું બધું કષ્ટ પણ સહન કરે છે.
હમ્મ સાચી વાત છે હ
હમ્મ
સારું ચાલો
હાલો હા ચાલો તો મળીએ હલો હા
હા